છો હતા ભાઈ.
ભ નહી જોઓ હાલ તો કોમો પડ્યો હતો ખાસો બધું કોમ હતું. ખાંસી બધી હડિય યાર હમણાંજી તો તમાને ફોન કરવાનો જત કો યાર.
એટલે નવ નવરા પડતા જ ન શું તમે?
ના હાલ યાર હમણાં જોવનો. એક ગમડે ઘર બનાવી ને યાર અમારે ગમડે ઘર બનાવવા ચાલુ હોય તે હવે પટવાય ગો અમીનુંું.
એમાં પટવા આવું મેં પટી ગયું અમાર કોમ એટલે મેં ફોન કર્યો હતો. કે આપડે પેલું હવન રા્યો તો કે હવન.
હા હા.
એટલે હા કટમાં આ આવી જાજુ.
એવું એમ.
હા.
એટલે ઘર તો મારે બનતું હતું એટલે તમે પ્લાન ને બધું કોુના પાઈ બનવડય હતું.
પ્લાન અમારે એક હગા વાલા હતા
હ હ.
ભાઈ અમા મતલબ માં માસીન છોકરો.
હમ હા.
એ આ બધું આ મેને મતલબ પ્લેન બનાવીને બધું ખ આ બધા ટંટા કરી કે.
હમ હમ.
એટલે ઈને એમાંને પ્લેન બનાલ તોું. પ પ્લેન બનાવ એટલે અમે કોન્ટ્રાક્ટર હ જોું.
હા હા.
ગોમડામાં ઘર હતું એટલે ગામમડા વાળો જ કો મતલ આજુબજુ ગમ ન હતો કોન્ટ્રકર એન્જિનિયર હાર એન્ અમીન નતો બોલાયો
હા હા.
કોન્ટ્રાક્ટર ને ગણો ન છ લાખ જેવા હલ્યા તા.
બરાબર બરાબર.
લેબર લીધું માલ મરયલ આપડો લેબર.
બરાબર બરાબર.
તમી ચેવી ના
હા.
તમે કોમ ચેવી રીતના આંલુ એ.
અરે અમે તો ડિઝાઇન તો બનાવરી તી પેલા પેલા જોડે.
હા.
એના જોવોને લીધા કંઈક સિત્તેર હજાર રૂપિયા એના લીધા. ગોમડા માટે અરે પણ અમારે બાબને બધા. કે કે હવે ઘર બનાવું તો બધું એમ. એક જ વાર બનાવનું જીવન માં એટલે બધું કમ્પ્લીટ કઈને જ બનાવ એમ.
અ એક વાર બનાવાનું બાપુ સાચી વાત તમારી પણ ચેવું હોય અને ખબર. તમે હારા. કોન્ટ્રેક્ટ આલોને એન્જિનિયર ને તો વધારેમાં વધારે પંચી તી હજાર લે. પોત્રીસ હજાર, લે પણ તમેયાર સિત્તેર હજાર એટલે તમે ચીવડો મોટો જેટલી ફૂટમાં મતલબ જગ્યા, હોયટલી ચેટલા ભાઈ ચેટલા હ તમારે
અમાર, તો પ્લોટ તો ખાસો મોટો ભાઈ અમાર પોંચ હજાર, ફૂટ નો પ્લોટ જ છે યાર
એટલે પોચ હજાર, ફૂટ નું આ બધું બોધકોમ ના આવે યાર
હ, ના એટલે બોધકામ ત્રણ હજાર, ફૂટ નું બે હજાર, ફૂટ નું ગાર્ડન ને
ત્રણ હજાર ફૂટ નું, બોધકામ તમે વધારે નઈ કીધું
ના, ના એ તો યાર આ ફેમિલી મોટી ને ફેમિલી મોટીને, પણ યાર ભાઈઓને બધા અમે ખરા
હોય, હોય એટલે બધા ભાઈઓ, ભેગા બનાવતા હશો
હા, એટલે ત્રણ ભાઈ એટલે, આમાં ત્રણ ભાઈનું ઘર હજાર, હજાર ફૂટ નું એ થઇ ગયું
હા, તો તો જુએ, ત્રણ હજાર તો તો બરોબર લીધું તમે
બરોબર હજાર, હજાર ફૂટ નો એ થાય, કે બે હજાર ફૂટ નું અમાર શું એક બાબો ઓગણું, એક બાબુ ઘોડુ લાબાનો કેતો હતો, કે ઘોડી એક
હા.
એટલે શું એ થોડું ઘરની બાજુમાં, થોડું એ ઘોડી માટેે બનાવી છે, એટલે
નાનું, નાનું મોટું ફાર્મ બની જાય, તમારે
હા, એટલે શું થોડું ફાર્મ જેવું બની જાય, અને પછી ઘોડી હોય, એટલે શું થોડું એમ મજા આવે, એમ બધાને
હા, અને ઘરના નજીક ઘોળી હોય, એટલે તમે દેખરેખ રાખી શકો
હા, એવો વિચાર હ એટલે અમે જોઓ ને હાલ, તો પાયા ખોદવાની ચાલુ કરી અને ઘણું ખરું, તો ખોદી ગયું છે, પાયાનું એટલે, તમે ફોન કરો, તો કીધું કઈ રીતે બનાય તમે એમ
અમે લેબર ઉપર આલ્યું, તું તમે કેવી રીતે આલ્યું મને પેલા એમ કે અમારે, તો ચેવું હતુ, ખબર ભાઈ અમારે બારસો ફૂટ બોધકોમ હતું, જ જેમકે હું, એક નો એક મારો છોકરો એક નો એક એટલે વધારે ખર્ચો કરીને ઘરમાં કોઈ, મતલબ નહી, એમ એના કરતા અંદર ફર્નિચરમા ખર્ચો કરાવવાનો તો સારું રે એમ
પણ યાર અંદર ફર્નિચર, તો બરાબર પણ બાર થી. એક ઘરનો લુક હોવુ જોહોય ને
ના ના એલિવેશન તો હાલવાનું જ છે, આપડે સો ટકા પણ બોધકામ અમાર શું હતું, બે પલોટ પડ્યા હતા, અમારા બારસો બારસો ના પણ બીજો પ્લોટ બગાડીને કોઈ, મતલબ નહી, એમ
એટલે બે પ્લોટમાંથી તમે પચીસો ફૂટમા બારસો, ફૂટ ન બદકમ કરીને બારસો ફૂટ છોડી ના.
હા, એટલે એ બે બે અલગ પ્લોટ હતા, બારસો બારસો ના એક પ્લોટમા જ બદકમ કરી્યું, અમે અને લેબર ઉપર આ્યુંને, તો અમારે ઘર જોવો ઘણો કે લેબર ન ખર્ચો છ, લાખ આવ્યો અને માલ મટીરિયલના કોક, બાર તેર લાખ થઈ, ગયા.
એટલો, બધ એમ વીસ લાખમાં પડ્યું ઘ એમને
ના ના હજી, હોબળો યાર વીસ લાખ, છોક તમે કોણો
હા, હ
છ, અને બાર ગણો અઢાર થયા પછ, બાર નો કોૂટ ચડવાના, અલગ પાસા
કૂટના અલગ, હમ બરાબબર.
ઈ કોટના, એ લાખ રૂપિયા લઈ, લીધાશે મતલબ બધું માલ મટીરિયલ ને મજૂરી થઈને. એ ઓગણી લાખ, ભાઈ. ટાઈલ્સો ટાાઈલ્સો નો ખર્ચો આયો થોડો જેમ કે અમે થોડી હા રામની નંખાઈ હતી બસો બસો વાળ ની ટાઈલ્સ હતી ની જે અમાર મતલબ ફેમેલી ને ગમીતી તો એઈ પહયા નખાય
બરાબર બરાબર
અને પહી બીજુ ચુ ફર્નિચર તો અબી યાર તમે અમારે ઘેર આવશો ને તો તમે એમ કેહો કે અરે કો ઓમ અંદર થી તો શું લૂકલ આલ્યું તમે
એવદમાં નુ એટલું બધુ એ એમ
સાત લાખ ફન ફર્નિચરમાં ખર્ચો કર્યો
ઓહ તમે તો યાર ગોમડા માં સીટી ના ભાવે ઘર બનીવી દીધું હે
અલેયા તમે યાર એક વાર અમારે ઘરે ઘેર આવશો ને તો તમે એમ કેહો કે એલે આ કોઈ ફર્નિચરે ઓમ મજા આયી જાય તમને યાર ઓમ કોઈ બી અગવડતા ના પડે
બરાબર બરાબર ને સંડસ બાથરૂમ ને સંડાસ બાથરૂમ ને બધું રૂમમાં અટ્ટાચ્ચજ કે બાર જનરલ બધાનું
એક બાર બનાવ્યું હે આપણેે જેવું ભઈ સિટી વાળા મોંણસ એટલે વરસાદમાં આયા હો ને તો સીધા સીધા ઘરમાં બેસી ને માટી વાળા હોય એટલે સીધા ઘરમાં ના બેસી જાવ. એટલે બારીક જુવે અને અટેચ હે અંદર બેડરૂમમાં
હા
ના ઈ
બરાબર બરાબર એટલે અમારે એવો જ વિચાર હે કે અ ઘરમાં એક બનાઈએ ત્રણ અ જોવા ને ત્રણ ઘરે ત્રણ ત્રણે ત્રણ ઘર થ્રી બી એચ કે બરોબર
હોવે હોવે
નીચે તો બાર બધાના જનરલ જનરલ સંડાસ બનાવી દેવા જોયે ત્રણ જોડી અને ઉપર હા ત્રણ ભાઈઓ ના ત્રણ સંડાસ બાથરૂમ અલગ.
એટલે તમે જુદા હો એમ
ના જુદા નહી પણ ફેમિલી મેમ્બર વધી ગયા તાર પછી એમ જતા ફાવે ને બધાને પોત
હા ઈ તો વાત હાચી
બરોબર અને ઉપર બ બે રૂમો છે ત્રણે ઘરમાં બે બે રૂમો એટલે ઉપર એકમાં સંડા અટચ બાથરૂમ છે ને એક રૂમ ખાલી છે હ સંડાસ બાથરૂમ વગર
હોવેવે
હા એટલે ઉપર શું સારા બેડરૂમ કાધો કઈક એવું બનાવી દેસુ એમ લિવિંગ એરિયા ને બધું
હો ચાલે ચાલે શું તમારે ખર્ચો ચીઆયોં બરાબર મતલબ ખર્ચો ચે આયો
હાલ તો પાયા ખોદા સુધી નુ જો ને અમારે દોઢ અ એક લાખ જેવું પાયાને બધું પુરણ નું બધું પુરણ નો ખર્ચો વધારે આવે યાર અમારે યાર પાંચ કે છ લાખ પુરાણો ખર્ચો આયો થોડો નીચો હતો બેડ લેવલ કરાયો
ના ના એ વાત હાચી જો આમાં ચુ હે પોણી વળે ને યાર તો બઉુ નુકસાન કરે એના કરતા ઊંચું કરાય ને તમે ઘરી બધું બહુ સારું ઘર માં પોણી વળે એ ના યોગ્ય યોગ્ય કેવાય વરસાદમાં મતલબ ખબર એ ને પેલું એક વાર ખબર વા ભારે વરસાદ આયો તો તો હાથ ડાઆ
ઓવે ઓવે આપડે પેલું બધું તણાય ગયું તું
હા એવો વરસાદ આવે ને યાર ઘરમાં પોણી વળે જ ના મજા ના આવે એમ. લ દ હું ચો લીધો ને તમે આ એક કોમ સારું કર્યું.
પ્લોટ એટલે અમે બધું ઉતરણ ભૈયાને એકદમ કમ્પ્લીટ લેવલ પ્લોટ કરી દીધો અમે પાંચ હજાર ફૂટ.
હવે
પહિ દબાઈ ને પાણી છાડીને બધું એમ કે કે એમ કરી દીધું અઠવાડયું વ સાદ આવે ને પડ્યો રહે એમ કરીને વરષ પહેલા જ પુરાણ કરાય દીધું તો અમે.
તમે એટું બધી ઉતારી કે ખાલી જરૂર પડે એમ લાયજો.
ના એ તો તો અમે જરૂર પડે એમ જ રોજની રોજ આ જાય અમારે શું થ મિત્ર ન જ છે ને
હવે તને એક વસ્તુ કઉું જેમ કે મેં માર ગાધી તી અમાં એટલે તમાની થવા દોવ
હમ્મ હમ્મ.
જે વગ વા હાલ જુઓ ગરમી નો ટાઈમ હે કે.
હા.
તે મહિના પછ ચોમાવું હશે ને એટલે બધા ભઠ્ઠા બંધ થઈ જાય ભઠ્ઠા બંધ થાય ને. એટલે ઈટો નો ભાવ વધી જાય તમારે એન કર હાલ જ એને કહી દો કે તમા તમારે તો આરું ઘર બધું મોટું હ અમારે ચાળી પચાસ હજાર ઈટો જેટલી જ ઉતારી દે અમે. તેર હજાર એટલે તમે હાલ તમે લાખ બે લાખ ઈટો ઉતારી દો ને.
હા હ.
તો તમારે તો ત્રણ હજાર ફૂટ નું હોય એટલે ખબર નહી પડી ચજે તરી. અને બીજી એક વસ્તુ કે વરસાદ આવશે ને ઈટો પલળશે ને એટલે એવી એટલી મજબૂત થાયએ.
હા હા હા.
સમજાય કે એટલે પેલી પાવી ના પડી તો તમારે લગતી ચોમાં આમ તો ચવું હોય કે
બની જાય હા હા. તો એવો જ ચક કરીએ અને બાર અમારે શું બહાર બોર બનાવવાનો હોને ઘરણા થોડી બાર એટલે શું હવે નાનું નાનું ફાર્મ હાઉસ ટાઈપ જ બનાવી દેવાનું અમાર એટલે. હાલ તો પાયા ખોલ્યા છે કાલ કાલ પાયા ત ત્રણે ઘરણા ભરાઈ જશે.
બરાબર.
પછી હોય તો કાલ સાંજે જઈ ને બધી ઈંટું મંગાવી દઉં.
હા તમે ત ઓર્ડર હાલ દો. જેમકે હઈરા તને એમ નહી કહી કે તમે હાલ લઇ જા જેમકે અહીયા તો ફાયદો જ છે પૈસાનો.
હા હ એ તો આપી જ દશે ભાઈ. હા અને આ કલર ને બધું ને આ બધુંમાં જોવું છે તમારે ધરે આવીને.
હા એ તો તમે હવા હવાન હે આપડે અઠ્યાવીસ ના હે.
હા અઠવીસ ના બરોબર આવતીકાલે તેમ એમ.
ના હ આવતીકાલે.
હા હા.
એટલે તમે આવજો ના આવતીકાલ નઈ પરમ દિવસે એ.
હા હા.
જો તમે કલર વલર જુઓ આપડે ઇંગ્લિશ કલર આ્યો હે.
બરાબર બરાબર.
આઈને જોઈને બધું મુલાકાત લો બરાબર.
હા એટલે શું આ બધું જોયેલુંયલ આપડને આઈડિયા મળે ને અંદાજો મા કઈ રીતે બનાવું છે.
ના ના સો ટકા આવો મુલાકાત લો બરાબર.
હા હા ભાઈ હ કાલ આવું. કેટલા વાગ્યા નો છે આપણે હવાન એમ. હા હા વાંધો નને મળી્યા ભાઈ.
ઓકે ઓકે.